હલોો
હા અવાજ આવાજ
હા આવે છે આવે છે કેમ છો મજામાં
હા બિલકુલ એકદમ મજામાં તમે મજામાં
એકદમ મજા હ તો એક ખુબ જ રાસપ્રદ વિષય મળ્યો કે સ્વચ્છતા
હ આ વિષય દરેક વ્યક્તિ માટે ખૂબ મહત્વપૂર્ણ છે
હા અને સ્વસ્તા એટલે ફક્ત ઘર સાફ કરવું નથી હોતું
હા સ્વચ્છતા એટલે શરીર ગર્લ શાળા રસ્તા અને આસપાસનું વાતાવરણ પણ સાફ કરવું હોય છે
હા બિલકુલ અને સાફ જગ્યા જોવાથી પણ મન પ્રસન્ન થાય છે
હા બિલકુલ અને ગંદકી જોવાથી મનમાં અસ્વાસ્થા ઉભી થઈ જાય છે
બિલકુલ ને સ્વચ્છતા થી સારી સ્વચ્છતા એક સારી ટેવ છે
હા આ ટેવું નોંધપણથી શીખવી જોઈએ આપણેે
બિલકુલ બાળકો મોટા લોકો પાસે જોઈને ઘણું શીખે છે
હા એટલે મોટા લોકો એ પણ સારો દેખાડો આપવો જોઈએ
હા અને સવારે ઉઠ્યા પછી દાંત સાફ કરવા જોઈએ
હા બિલકુલ પછી હાથાને મોં ધોવું જોઈએ
હા અને રોજ સ્નાન કરવું પણ એક સ્વસ્થ
હા બિલકુલ સાફ કપડાં પહેરવાની પણ શરીર સ્વચ્થ રાખ રહે છે
બિલકુલ ને
હ
નખ સમય સમય પર કાપવા જોઈએ
હા લાંબા નખમાં ગલકી જમા થઈ જાય છે
હા અને જમતા પેલા હાથ ધોવા ખુબ જ જરૂરી છે
હા બિલકુલ જમ્યા પછી પણ હાથ સારી રીતે ધોવા જોઈએ આપણેે
હા અને પીવાનું પાણી પણ ચોખ્ખું હોવું જોઈએ
હા બિલકુલ અશુદ્ધ પાણીથી રોગ ફેલાઈ જાય છે
બિલકુલ ના ઘરની રોજ
હા ઝા ઝાડુ અને દૂળ જાળા અને ધુળને સમય પર દૂર કરવી જોઈએ
બિલકુલ ને રસોડું પણ સાફ હોવું ખુબ જ જરૂરી છે.
હા કારણ કે ત્યાં ભોજન બને છે.
બિલકુલ ને ભોજન બનાવતા પણ વાસન પણ સાફ હોવા જોએ
હા ગંદા વાસનથી આરોગ્ય પણ પર અસર થાય છે.
હા બિલકુલ ને કચરો ગમે તા ના ફા ફેંકવો જોએ
હા કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ
બિલકુલ ને રસ્તા પર એકદમ થૂકું એ યોગ્ય નથી
હા આથી ગંદકીનાને રોગ બંને વધે છે.
બિલકુલ ને સાર્વજનિક જગ્યા બધાની હોય છે.
હા એટલે તેની સાંભળ પણ બધાને એ રાખવી જોઈએ
બિલકુલ ન બગીચા સાફ હોય તો લોકોને આનંદ મલે છે.
હા. બિલકુલ બાળકો પણ રમવા માટે ઉત્સાહિત થઈ જાય છે.
બિલકુલ ને શાલામાં સ્વચ્છતા નું પણ મહત્વ છે.
હા વગૅર્ખંડ સાફ હોય તો અભ્યા અભ્યાસમાં ધ્યાન રહે છે.
બિલકુલ ને પુસ્તકો અને મેજ પણ વ્યવસ્થિત રાખવા જોઈએ
હા વ્યવસ્થાપન સ્વચ્છતા નો એક ભાગ છે.
બિલકુલ ને શૌચાલયની સફાઈ પણ રોજ કરવી જોઈએ
હા આ આરોગ્ય માટે ખૂબ જરૂરી છે.
હા અને ઘરની બહારનું આંગણ પણ સાફ રાખવું હોવું જ જોઈએ
હા તયા પાણી ભરાય રહે તો મચછર વધે છે.
હા બિલકુલ મચ્છર થી ઘણા રોગ ફેલાઈ શકે છે.
હા એટલે પાણી જમા ના થઈ તેનું ધ્યાન રાખવું જોઈએ આપડે
હમ વૃક્ષો અને છોડ આસપાસનું વાતાવરણ પણ સ્વચ્છ રાખે છે.
હા બિલકુલ એટલે વધુ વૃક્ષો રોપવા જોઈએ આપડે
હા અને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોએ
હા પ્લાસ્ટિકથી પર્યાવરણને નુકસાન થાય છે.
બિલકુલ ને કાપડની થેલી વાપરવાની સારી ટેવ છે.
હા આથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટે છે.
હા અને બીજી વસ્તુ છે, કે પાણીનો વ્યર્થ બગાડ ના કરવો જોઈએ
હા પાણી બચાવ પણ જવાબદારી છે.
હ અને સ્વચતાથી રોગ ઓછા થાય છે.
હા અને દવા પાછળનો ખર્ચો પણ ઓછો થાય છે.
બિલકુલને સ્વચ્છ વાતાવરણમાં શ્વાસ લેવામાં પણ સરલતા રહે છે.
હા તાજી હવાથી શરીર તંદુરસ્ત રહે છે.
બિલકુલ દરેક વ્યક્તિ એ પોતાનું કર્તવ્ય સમજવું જોઈએ
હા નાની નાની ટેવ મોટું પ પરિવર્તન લાવી શકે છે.
હમ સ્વચ્છતા ઘરથી સારું થાય છે.
હા પછી તે સમજ સુધી પહોંચે છે.
બિલકુલને આપડે બધા સાથે મળીને સ્વચ્છતા જાલવી શકીએ
બિલકુલ સ્વચ્છતાથી સુંદર અને સ્વસ્થ સમાજ બની શકે છે.
બિલકુલ અને આપડે આજની વાતનો વિષય હતો કે સ્વચ્છતા ત આપડે એની પર વધારે વાત કરવી જોઈએ એવું નહી લાગતું તમને.
હા બિલકુલ સ્વચ્છતા દરેક જગ્યા માટે જરૂરી છે.
હા એકદમ સાચી વાત ને સુંદર આપડે. સફાઈ હોવાથી જગ્યા સુંદર દેખાય છે.
હા બિલકુલ એકદમ સાચી વાત સુંદરતા સાથે. આરોગ્ય પણ જળવાઈ જાય છે.
બિલકુલ ને ગંદકી થી ઘણી મુશ્કેલીઓ ઉભી થાય છે.
હા તેમાં રોગ અને. દુર્ઘંધ બંને ઓછી થાય છે સમય છે.
બિલકુલ બિલકુલ બિલકુલ રોજની સફાઈ સારી વું ગણાય છે.
હા નિયમત નિયમિત સફાઈ કરવાથી ગંદકી જમા થતી નથી.
હા અને ઘરની દરેક જગ્યા ની સંભાળ લેવી જોઈએ.
હા બારી દરવાજા જમીન અને દિવાલ પણ સાફ રાખવી જોઈએ આપણે
એકદમ સાચી અને રસોડામાં વધારે ધ્યાન આપવું જોઈએ.
હા કારણ કે ભોજન ત્યાં તૈયાર થાય છે.
હા અને ભોજનને ઢાંકીને જ રાખવી જોઈએ.
હા ખુલ્લું ભોજન જંતુઓ અને આકર્ષિત કરે છે.
બિલકુલ ફળ અને શાકભાજી સારી રીતે ધોવા જોઈએ.
હા પછી તે પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ આપણે.
હા અને કચરાઓ અલગ અલગ કરવો પણ એક સારી રીત છે.
હા બિલકુલ સૂકો અને બી નો કચરો અલગ રાખવો જોઈએ.
બિલકુલ આથી ફરી ઉપયોગ કરો એ સરળ બને છે.
હા અને પર્યાવરણને પણ ફાયદો થાય છે.
હા અને રસ્તા પર કાગળ કે પ્લાસ્ટિક ન ફેંકવું જોઈએ.
હા કચરાપેટીનો ઉપયોગ કરવો જોઈએ આપણે.
હા અને બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પણ સાફ રાખવા જોઈએ.
બિલકુલ સાચી વાત આ બધી સાર્વજનિક જગ્યા છે.
હા અને હોસ્પિટલમાં સ્વચ્છતા નું ખાસ મહત્વ છે.
હા ત્યાં સફાઈથી રોગ ફેલવાની શક્યતા ઓછી થઈ છે.
હા અને શાળામાં બાળકોને પણ આજ શીખ શીખવું જોઈએ.
હા નાની ઉંમર માં સારી તેવ પડે તો જીવનભર સાચ તે રહે છે
હા અને પુસ્તકાલય પણ એક શાંત અને સાફ જગ્યા. હ સ્પોટ
હા સાફ વાતાવરણમાં. વાંચનમાં ધ્યાન વધે છે આપણું.
હા બિલકુલ જા મને. મસ્જિદ ચર્ચ અને દેરાસર જેવી જગ્યા પણ સાફ રાખવી જોઈએ.
હા આ બધી જગ્યાઓ. પ્રત્યે સમાન બતાવો છો.
હા નથી અને તલાવમાં કચરો ન નાખવો જોઈએ.
હા પાણી પ્રદુષિત થાય તો ઘણું નુકસાન થઈ જાય છે આપણું.
હા એકદમ સાચી વાત અને પ્રાણીઓને પણ સ્વચ્છ વાતાવરણ ની જરૂર હોય છે.
હા ગંદકીથી તેમાં આરોગ્ય પર પણ અસર થાય છે.
હા અને હવા સાફ હોય તો. શ્વાસ લેવામાં પણ રાહત મળે છે.
ધૂળ અને દંડ ઓછા હોવાનું પણ જરૂરી હોય છે.
હા અને ફેક્ટરી માંથી નીકલતા કચરાનું યોગ્ય સંચાલન થવું જોઈએ.
હા, નિયમોનું પાલન કરવું ખુબ જરૂરી છે.
બિલકુલ ને બજારમાં પણ સફાઈ રાખવી જોઈએ.
હા, વેચાણ કરતા અને ગ્રાહક બંને ની જવાબદારી છે.
હા, અને પ્રવેશી સ્થલ સાફ હોય તો લોકોને આનંદ મલે છે.
હા, બિલકુલ દેશની સારી છબિ પણ ઊભી થઈ જાય છે.
બિલકુલ બિલકુલ તો આજે આપડે જે વાત કરી સ્વચ્છતા વિશે ખુબ જ આનંદ આયો તમે. કેવું લાગે?
મને પણ ખુબ આનંદ આવ્યો તમારી જોડે વાત કરીને.
તે ચાલો આપડે મળીએ એક નવા વિષય સાથે.
ચોક્કસ.
ઓકે ચાલો. જય મહારાજ. આવજો.